હલો. હા અવાજ આવે છે
હા કમ્પ્લીટ અવાજ આવે છે. મારો આવે છે?
હા આવે છે-આવે છે.
હા કાલે ફોન કર્યો તો શું થયું?
કઈ નઈ બસ ખાલી નોર્મલ જ કર્યું તું એમ, કે હુચ વિચારીતી ટ્વેલ્થ પાસ પછી શું કરવાનું, તો મેં કીધું લાઈ ફોન કરી દઉં શું છે, શુ
હા હા એટલા માટે હમણાં. જસ્ટ એક્ઝામ્પલ દ છે ને તમાર તો.
હા અત્યારે જ પતી જસ્ટ. એ બસ બહુ મસ્ત ગયા છે. પેપર તો એમ.
હ ટોટલ કેટલા સાત પેપર હોય કે આઠ પેપર હોય તમારે.
અ સેવન પેપર્સ હોય છે એમ. અને કોમ્પ્યુટર નું એક. તહીં જ લઈ લે સ્કૂલ માં.
હા એ લોકો પેલા એની પેલું શું કેવાય સ્કૂલ ની એક્ઝામ હોય ને.
હા બરાબર છે તો એ લોકોએ તો અહીંયા લઈ લીધું તું બાકી. કે બીજા પેપર સારા ગયા.
અને કઈ. ટ્રીમ મધ્ય તમામર.
તે એમ.
કોમર્સમાં સબ્જેક્ટ કયા કયા હોય તમારે મતલબ શું કેહેવાય સ્કૂલ પ્રમાણે અલ અલગ સબ્જે્ટ હોય છે થોડા એટલે.
હા મારે જો એક અકાઉન્ટસ આવતું હતું ઇકોનોમિક્સ સ્ટ સ્ટેટ આવતું. ું ઓસી અને હા ઓસી એમ પછી ગુજરાતી આવે ઇંગ્લિશ. એ ના સોરી ગુજરાતી ન ઇંગ્લિ જ આવતું હતું અને કોમ્પ્યુટર.
મતલબ ગ્રેજ્યુએટ તમારે શમાં કરવાની ઈચ્છા છે. મેન સબ્ેક્ટ મતલબ કોલેજ. એન્ટર થશો ને તમે. એટલે એ લોકો પેલા તો. રજીિસ્ટ્રેશન એવું કરાવશે અને એના પછી છે ને થોડું એ લોકો એમના મતે એમના રીતે બધી પ્રોસેસ કરશે આગળ. અને પછી તમને કોલેજ સિલેક કરવાનું હશે કોલેજ નું એલોટમેન્ટ હશે. અને એના પછી કોલેજ ચાલુ થશે ને એટલે સબ્જેક્ટ ને પ્લીયર આમરે સબ્જેક્ટ ને બધું સિલેક્ટ કરવાનો છે તમારે.
બરાબર છે. સ્ટિંગ સબ્જેક્ટ તો અકાઉન્ટ જ છે તો એમાં વિચારું છું. જો તો અકાઉન્ટને બધું કરવાનું.
અ લાંબો ગોલ શું છે. મતલબ તમારો કોલેજ પછી ને બધું?
લાંબો ગોલ તો એવું છે, કે જેમકે અત્યારે સીએફએને બધું આવ્યું છે. માર્ટ તો એના મહેનત કરે અને કોલેજમાં તો શું છે, ડિગ્રી અને એ ડિગ્રી ન તો કોઈ વેલ્યુ નથી, એમાં પણ
હ મતલબ કોલેજ ન, તો એટલું ખાસ ન હતુ આપ આપડે, ત્યાં તો તમારે જો મતલબ સબ્જેક્ટ નુ કહજો, ને તમે તો તમારે, આ સીએ સીએફમ, બધું કરવું હોય, ને તો એની માટે તમે એકાઉન્ટ્ટેટ લઈ, શકો તમારે મેઈન સબ્જેક્ટ તો તમારે છેને, પાછળ થિયરી ને બધું છેને સી એ, ના એક્ઝામ ટાઈમે પૂછાય ને તો એ તમે પરસ્યુ કરી, શકો કોઈ, ટાઈમચ તો તમારે એક્સ્ટ્રા મહેનત કરવી, ના પડે એના માટે
બરાબર છે, ના, ના એટલે જ મેં એવુ, વિચાર્યું અને મેં બધું ગૂગલ પે ને એમા બધુંમા જ જોયુ. કે આવી, રતે કરીશ તો સારુ રશે, એમ પછી, મને તમારુ યાદ આવ્યું તો મે કાલા પછી જુ, કે તમે કેવી રીતે શું કર્યું છે, હે.
તો મતલબ મેં મારા બેનને છેને, એવી જ સલાહ આપી હતી. કચ, જે આપડે. પાછળ થી જે સિલેક્ટ કરવાનુ હોય, ને એ આપડે, ભણયંતર વંધોને
હા અને અ સીએફે એ નું મેં એ જોયું છે કે બે વર્ષ ન જ કોર્સ. છે અને આપડે કોલેજ કર કરી લઈએ તો સમથીિંગ એ લોકો પેલું જે ફર્સ્ટ એક્ઝામ હોય છે એ નહી લેતા એવું કઈક હોય છે ને.
એ તો મને એનો આઈડિયા નહી કેમ કે મારે છે ને આર્ટસ હતું ટ્વેલ્થ પછી મેં આર્ટસ લીધું હતું. એ ટાઈમે અને મારા ગવર્મેન્ટ એક્ઝામની પ્રિપેરેશન એવું કરવાનું. તો મે એ રીતે જ મેં મારું બધું સ્લેટ કર્યું હતું.
હા અને બેંકની એક્ઝામમાં મોસ્ટોમ એવું વિચારીએ ને તો એ પણ સારું.
હા, અને તમાર મતલબ બેંકિંગ સાઈડે જવું હોયન તો એકાઉન્ટ સ્ટેટ એટલું એમાં પૂછાતું નથી. એમાં ગણિત રીઝનિંગ ને એવું પૂછાય. જે ટોટલી એનાથી હન એનાથી અલગ જોય છે. ટોટલી અને તમારે રેગ્યુલેટ ટરી બોડિઝ ની પ્રિપરેશન કરવી હોય ને જેમ કે આરબીઆઈ છે, નેશનલ એગ્રીિકલ્ચર બેંક છે પ છી મ્પોર્ટ એક્સપોર્ટ બેંક છે. તો એ બધા માટે તમે અ ઇકોનોમિક્સ ને એ બધું લઈ શકો. ઈકોનોમિક્સ તમે લો ને મેઈન સબ્જેક્ટ તમારે તો કેમ કે એમાં છે ને પેલું એ હોય આ છ રાઈટિંગ આપણે છે ને કોમ્પ્યુટરમાં ટાઈપ કરીને કરવાની હોય. હા, બેન્કિંગ-બેંકિંગની એક્ઝામ ની હોતું એમાં ગણિત રીઝનિંગ અને જનરલ અવેરનેસ ને એ બધું આવે એમાં ટાઈપિંગ કરવાનું ની હોતું એમાં ઓબ્જેક્ટિવ ટાઈપ જ હોય.
હા, ના એ તો મેં જોયું પણ તમે જેવી રીતે કો છો ને રૂલર
હા. હા. એમાં એ બધીમ શું કેહેવાય રેગ્યુલેટરી બોડીઝ કેહેવાય મતલબ એ છે ને બધી બેંકો હોયને એ લોકોનું નિયંત્રણ એ લોકો કરે એ લોકોનું મેનેજમેન્ટ પેલા લોકો કરે. તો મતલબ એમને ડાયરેક્ટ આપણે પેલા મળી થવુ હોયન જોબ એમ જ ડાયરેક્ટ લેવી હોયને આપડે તો એમાં પછી એનો સિલેબસને થોડો એવો હોય વધારે. વધારે સિલેબસ મતલબ કે આમ શું કેવાય અ એક્સ્ટ્રા એમાં વધારે પડતો આપડે થોડું એફટ આપવા પડે. કે આન્સર રાઈટિંગને એ બધું કરવું પડે. કમ્પ્યુટરમાં ટાઈપ કરીને એ જવાબ લખવાના હોય. જે રીતે આપણે સ્કૂલ-સ્કૂલ કોલેજમાં લખતા હતા ને સપ્લિમેન્ટરીમાં, ઈ રીતે એમાં જવાબ લખવાના હોય એ ટલે પછી એ થોડુંક વધારે વાંચવું પડે. થિયરીને એવું બધું. સે એનું જે વાક્યાની ર ચના કરવાનીને બધું હોય ને એ બધ ધું આપણને પ્રોપર આમ કોમ્પલેટ બધું ફાવવું હોવું જોઈએ. આન્સર રાઈટિંગ કરવાનું હોય ને એટલે, પછી એ પછી ખોટો હોય ને તો આન્સર આપડો સા જો એને એનું કાઈ ગ્રામરને એ બધું ખોટું હોયને તો પણ આપણા નેગેટિવમાં માર્કિંગ જાય.
ઓહો હા એ તો મેં જોયું મેંકા બેંકમાં આપડે જેટલું ખોટું કરેને એટલું નેગેટિવ માર્ક કિંગ આવેે એમ.
એટલે-એટલે એમાં તકલીફ પડે એટલે શું કેવાય એ એમાં મારસ ટેટ એકાઉન્ટને એવું બધું ના પૂછાય, એમાં ઈકોનોમિક્સ છે, પછી ઈંગ્લિશ છે, ઇંગ્લિશ તો જો કે કોલેજમાં તમે મેઈન સબ્જેક્ટ ઈંગ્લિશ લેશો ને તો એમાં પેલું એ બધું હશે. આપણે શું કેઈ ગ્રામર ઓછું ભણાવશે એ લોકો પણ, જે-જે રીતે પેલા શું કેવાય ગુજરાતીમાં આપણે બધા ચેપ્ટર નોતા આવતા પાઠ આવતા આ સ્ટોરી બધું હોય, વાર્તાઓ બધી હોય અલગ-અલગ ઓથારે લખેલું હોય.
બરાબર.
એ બધું એમાં આવા એના આપડે શું કેવાય પેલું લિટ ટ્રેજર કવાય ને ઇલિટરેજર, હા અને જ્યારે એના લિટરેચર કેવાય અને માં છે ને બધું કો પ્રિએશન ને ગ્રામર એ બધું.
હા બરાબર છે.
એ પણ થોડું આમ આઉટ ઓફ સિલેબસ થઇ જાય. કેમ કે પેલું જ ઇકોનોમિક્સ નેવલો ને તમે. તો તમારે કામમાં આવે, એ પરોપ ર બધું કામમાં આવે.
બરાબર છે.
છે ને મતલબ કોઈ પણ એક્ઝામમાં ગવર્મેન્ટ એક્ઝામ આપડે લેવા જઈએ ને તો એમાં બધામાં એની ઇનોમિક્ તો પૂછતા જ હોય છે. વધારે ઓછા મા.
ઈકોનોમિક્સમાં મે જોયું છે મોસ્ટ ઓફ થોડુંક ઈઝી હોય છે.
ગ્રેજ્યુએટ લેવલ સુધી ઈઝી હોય પછી પાછળ આપડે માસ્ટર્સ કરવા જઈએ ને. તો એમાં થોડું તક. તકલીફ પેડે કેમ કે એમ આપણું ગ્રાિકલ રિપ્રેઝેન્ટેશન બધું હોય ને. અને ઇકોનોમિક. એમાં કેવું છે કે એની ટર્મિનોલોજી જે હોય ને એ બધું આપડે થોડું આઉટ ઓફ સિલેબસ હોય આપડા થી કેમ કે આપણે નાનપણથી એ બધું જોયું જ ના હોય એ બધું એટલા આપણને ત્યાં તકલીફ. પડે. આમ ઈઝી હોય પણ આમ. વધારે મહેનત લાગે થોડું સમજવાવામાં એને.
અને ઇનકેસ આપડે કોમ્પ્યુટર સાયન્સ લઈએ તો.
તો એ પછી તમારે અ શું કેવાય અ પ્રાઈવેટ સેક્ટરમાં જોબ મળે ને એના માટે વધારે મતલબ. બીસીએ અને એમસી એ જ કહ છો ને તમે હા મતલબ મેં તો એનું કઈ ખાસ જોયું નહી કે આ. ગવર્મેન્ટ એક્ઝસામ. બાજુ એ લોકો નું કઈ
હા એ લોકો મોસ્ટ ઓફ તો જોબને નોર્મલ પ્રાઈવેટ જોબ મૂકતા હોય છે એમ હા.
હોય ને બધામાં હોય એ તો ખાસ આઈડિયા નહી મને એમ પણ એમાં પણ મારે એક. ફ્રેન્ડ છે ને એને કરેલું છે બીસી એ કરે છે અત્યારે સેકન્ડ યર માં છે અત્યારે મારા ક્લોઝ રિલેટિવમાં છે તો એને અહી નજીકની યુનિવર્સિટીમાં જાય છે એને સારું ફાવે છે અને ખબર પણ પડે છે તો મતલબ હું બે શું થોડી વાર એની જોડે તો મને પણ ખબર પડે એમ જવા એસ ટી એમ એ બધું લેંગ્વેજ ને બધું હોય ને તો
હા અરે મારા પોતાના ભાઈ પણ એને એ જતો પણ જોવ કોઈક વાર એમ કે આવે નહી આવે તો હા
જોકે ઇન્ટરેસ્ટ હોય તો પછી એ આપણી વસ્તુ છે આપડે જેમાં જવું એ સાઈડે હમ્મ પણ એમાં કેવું હવે અત્યારે થોડો છે ને એક્ઝામ હમણાં પતીને થોડો તમારો ટાઈમ છે. તો જે પ્રિપેરેશન કરો ને સરખું આમ વિચારીને જ કરજો તો પાછળથી તકલીફ ના પડે.
બરાબર છે.
કેમ કે એકવાર આપડે સિલેક્ટ કરી લેશું પછી એ બદલાશે નહી પછી એમાં આપણે ત્રણ ચાર વરષ આપણે મહેનત કરવી જ
હા એ વાત તો છે.
ચેન્જ તો થાય એનો વાંધો નઈ બદલી પણ શકાય વચ્ચે આપડી ઈચ્છા ભણવું હોય ના હોય પણ ખાલી ખોટો આપણે આપડો ટાઈમ જાય. બે વરસ કરીને આપણને એવું લાગે માર્ક્સ નય આવતા કઈ મજા નય આવતી ભણવામાં આ તો શું લઈ લીધું મેં તો પછી એનો કોઈ મતલબ નય પછી. ખાલી ખોટા આપડે બે વર્ષ એમાં ઇન્વેસ્ટ કરીને પછી એનું કોઈ આઉટકમ ના મળે તો પછી
એ વાત એ વાત તો છે એ વાત.
હા અને વસ્તુ એવું જ કે ટેકનોલોજી દિવસે દિવસે વધતી જ જાય તો મતલબ એમાં કંઈક ને કંઈક નવું આવશે. આજે તમે મહિના પછી કઈને કઈ નવું હોય. જોશે.
હા સાચે અને અત્યારે તો એ આઈ ને બધું તો બવ ચાલે છે તો મેં જોયું છે બધું એમ અને મોસ જોબમાં પણ આપડે કરીએ ને તો સ્કીલ જ માંગે છે. સ્કીલ સારી હોય તો આપડું કામ થાય હા.
ટેકનોલોજી ના બાબતે છે ને ટેકનોલોજી જી ઇક્વલ ટુ સ્કીલ્સ એવું જ કહેવાય એમ. કેમ કે નવું નવું છે ને ચેન્જ થતું રહીને આપણે પછી એને શીખવું જ પડે આપડે. એકનું એક વસ્તુ આપડે લ ધંધો ના જ ચાલે.
હા એ વાત તો છે.
સો અલગ અલગ તરીકા હોય એમાં જે આપણને કયો ફાવે જે આપડે કરવું પડે.
બરાબર છે બરાબર છે એકદમ વાત સાચી છે.
મેઈન વસ્તુ તો એ જ કે મતલબ શું કેહેવાય એ આપડે સિલેક્ટ કરીને પછી પાછળથી આપડાથી ચેન્જ ના ગાય ન બઘી એટલે સરખી રીતે જ પેલેથી જ બધું રી સર્ચ કરી ન બધું કમ્પ્લીટ જોઈ ન વિચારીને બધું કરી લેવાનું કમ
હા, બરાબર છે. બરાબર છે. સારું કીધું તમે, કીધું મને. થોડી ઘણી બધા તી ઈન ફર્મેશન લીધી છે. મજા આઈ આમ કે ખબર તો પળે શું નય, શું કરવાનું એમ. હા, હા સાચી વાત છે. સાચી વાત છે.
સારું તો તમે જેવું વિચારી ન કેજો મને. તો પછી હું મારા થી હેલ્પ થશે એટલ હૂં
ઓકે, સ્યોર શર. ચાલો બાય, બાય, હા.